હલો
હલો શું કરો હો
કોઈ નઈ બસ બેઠો તમે શું કરો
શુ કરો કોઈ નઈ અમ બેઠો હતો મજા
હા બધ મજા ત બધા મજા
હ બધે મજા શું કરો હો
હમ
ચા પીધી?
ઓવે ચા પીધી, તમે પીધી ચા?
હવ અમે એ પીધી, બધું કામ કરીને, હવે બેઠા.
હમ, અમેં ઇલેશન કરતા તો, હવે બેઠો.
એવું અવાજ આવે છે?
હમ, અવાજ આવે હે ને.
હ, શું કરે? બધે મજામાં ઘરે?
હવ, બધાય મજામાં હૈ.
ભણવાનું શું ચાલે?
ભણવાનું હારૂ જ ચાલે.
એવું.
હમ, હમ.
બસ બેઠા.
એમ બેઠા છો.
હમ.
કેમ? કેટલા વાગે ભણવા જવાનું?
આમાં દસ વાગે.
અને કેટલા વાગે છૂટો?
અને પાંચ વાગ્યા છૂટા.
એવું
કેવું ભણાવે નિશાળમાં સારું.
હમ્મ સારું
સારું હમ. નિશાર માં જમવા જોહો કેની જતા?
નિશા જમવા નઈ જાતા ઘરે જઈએ છ.
એવું?
હમ હ.
હારું શું કરો બીજું રે શાંતિ શે?
બીજી નું બીજું તમે શું કરો?
કોઈ નિ યમી હાલ ઘરનું કામ કચરા પોતુ કરીને હવે નવરા થ્યા હવે.
હ
હમ.
મશીન નું આવડે?
હુ એ મશીનનું કોમ આવડે હે થોડું થોડું.
હમ હમ.
શું કરો હો બીજું તમે?
થયું બેસ
હઠા એમ શુ કરે એ તમે મમ્મી પપ્પા બધા મજા?
હા બધા મજામાં.
તમે બધા મજામાં હો બધે મજામાંશે, શું કર બીજું તમે રેડી બીજું બધું?
હા બધું રેડી મગફળી વવાય છે.
એવ મગફળી વાઈ એમ અમારે મગફળી વાઈ એ.
અમારે વાઈ હે.
મે બીજુ શું વાયુ.
બીજું તો હાલ કશું નયું વાયુ હવે વાબાનું છે.
એમાં મારે હવે મગફળી વાઈ હે હવે બીજું બધું વાવશે હવે.
હમ.
હમ, શું બનાયુ? હ, ભાગ લીધો? તમે ભજનમાં.
હ, હમ, એ તો ભાગ
વધારે હસીએ છીએ કે, હારું ગાઈએ, અને
હમ, હમ. હ નંબર પહેલા નં ના
એમા શું ઈનામ આલે?
ઈનામમાં ભણવાનું જ ખાલી, પાટીયું ને, એવું બધું.
એમ તો તમે લેજો ભાગ નંબર લાવજો, તમને મળે.
હ, હમ.
એમ શું બનાવી હતું, જમવામાં કાલે?
સવારે જમવામાં ભજીયા બનાયાતા. બટાકાનુ શાક ને, રોટલી.
ભાજીયા સી રીતના બનાવવાના હોય?
પજી ન
એ આવત હમ, હારુ લે.
માર બૂનને તો પરીક્ષા હાલે, હે હવે કેમ ફોમ ભરવાનુ હોય.
એમ ફોમ ભરવાનુ છે એમ. ટયુશન બંધાવાનું હે, તને ને
હમ, હમ.
બંધાવાનું ને ટ્યુશન.
હમ્મ અ.
હમ્મ, છુ ભાવે તની?
તારની લખી નવો દયનું વાચી
દયનું વાચી હઅ, ને એન કેજો કે તૈયારી હારી કરે તો પાસ થઈ જય તો ઈયન ઈય રેવાનું ઈ હારું મળશે. સગવડ હે બધી.
હમ્મ, હમ્મ.
ભણવામ તો હોશિયાર થાય થોડા.
હમ્મ, હમ્મ.
હવ ઘરે તો કોઈ ભણતા નઈ.
હમ્મઅ.
હારુ લ્યો શું કરે ઈની? બધાય ઘરે મજામ શે?
હવ, બધાય મજામ.
હારુ લ્યો.
બોલો, તો નિશાળમાંથી પ્રવાસ બવાસ નઈ લઈ જાતા ફરવા?
હમઅ, અમણે પ્રવાસ લઈ ગયો તો રાણકી વાવ.
રાણકીવાવ લઈ જયા તા. શું જોવાનું હતું રાણકીવાવમાં?
તીય બધું પહેલાનું હેને બધું જોવાનું મસ્ત હે હારું.
ઈય રાણીની વાવ હશેન?
હમઅ, રાણીની વાવ મસ્ત હે કેટલી ઊંડી હે.
હમ, ઊંડી તો ખુબ છે અમીય જયા તા જોવા એટલે.
હમ અ.
એ બધું સારું જોવાનું હે, પેલાનુ હેન બધુંય.
હમઅ, બધુ સારું હે.
બીજી જગ્યાએ જે ફરવા નતા જ્યાં માટે.
ના. અમણા તો બીજે ચઈ જ્યો નહિ.
હમ અ.
હમ. શું કરો હો બીજું?
બીજું તો કોય ની બસ સ્ટેન્ડ
કોઈ તમારે પરીક્ષાઓ આલવાની હે?
હમ ઉ, મારેય આલવાની એનએમએમએસ.
એનીએમએમએસની આલવાની હે એમ.
હમ અ.
હારુ, તો તૈયારી કરજો પાસ થઈ જાવ અંદર.
હમ અ. હારું હો.
હારુ હો. હારુ.
ડિમ્પલ ન બધા શું કરી?
ડિમ્પલ તો કોલેજ જ્યાં આજ તો વળી.
હમ અ. કથા?
તે તો તઈ, રખાઈવી અહે.
હમ અ.
બે દિવસથી નતા જતા, આજ વડી હવે જયા હે.
હમ. વિધ્યા તો જ
વિદ્યા તો હોસ્ટેલ માં હશેને? હું ને વિદ્યા હોસ્ટેલમાં હે અહીયા ને, હમ. સાયન્સ લીધું હે ભણવામાં એટલે, હોસ્ટેલમાં મેલ્યા હે.
હમ. સાયન્સમાં ડોક્ટર બન્યા કે ડોક્ટર બન્યા.
હોય તો સાયન્સમાં આગળ ભણશે, એવું બનશે.
હમ.
ઈ હારી સુવિધા હૈ અયા. લુગાડામાં.
હમમ, હારી સુવિધા હે હોસ્ટેલમાં બધી.
તેમેય હારું ને, નિશાળમાં યે હારું ભણાવે.
હમ હમ.
બોલો બીજું તમારે કઈ પૂછવું હોય તો પુછો મન કે, શું બનાયુ તુ.
તમારે શું બનાયુતું આજ?
આજ તો હજુ હવે બનાવાનું હે. કાલ અમે બનાયુ તું, બટાકા ઢોકળી બનાઈ તી.
કોઈ દિવસ અમે ખાવા આવશું.
હા આવજો. અમે બનાવીશું એટલે આવજો હો ખાવા.
હમ.
હમ. શું કરો અવે બીજું?
કઈ ની. અમે કાલ હોજે કાલ વેહલા દાળબાટી બનાઇ.
ઇમ, દાળબાટી બનાઇતી એમ!
હમ. માર બુન એ બનાઈ.
ના બનાઇ. મેંમ તમન તો નહી આવડતું હોયને બના
હમ, મન તો નહીં આવડ
એમ કેવી રીતે બનાઇ તી, તમે જોયું ન તું?
ના. હું તો ભણવા ગઈ તી.
હમમ હા વડો તમારા બુનને પૂછી લેશે કે કઈ રીતે બનાવવાની એ બધું અમને. કે ને તો અમે એ બનાવવા ને
હમ હમ
હમ બટાકા ઢોકલી મસ્ત બનાવ્યા હે
કેવી રીતે બનાઇ હા
જે બટાકા ઢોકળી માં પેહલા બટાકા બાપ આપી દેવાનું પછી એને છોડી દેવાનું પાઈ
ભાગી દેવા ના પછી દાલ ચઢાવવાની દાલ ગરમ કુકરમાં બાફી દેવાની દાળ પછી એ વઘારી દેવાની દાળ પછી એમાં ઈ પછી થોડોક લોટ બાંધવાનો મસ મસાલા વાળો પછી એમાં જે બટાકા મસાલો બનાયેલો હોય ને એ યો અંદર ભરીને પછી ગોળ ગોળ કરીને બટાકા દાળ માપી હોય ને પકારી બીને, એમાં નાખી દેવાનું, બસ બધા બનીને, એટલે નાખી દેવાનું, ભછ કૂકર પછી, બાફ ફેરી દેવાની, એટલે મસ્ત બની જાય.
સારું, જુ શું કરો?
કોઈ નિયમ આ ઘરનું કામ કરે, હવે વાળી. ખેતરમાં જશું કામ કરવા.
હા હ તલા
હમ. હોની આ બધ મજામાં છે.
હમ.
હ જ છે ને, હવે બીજો
બીજો એમનેમાં આવે છે.
તે કમરળ નોતુંખ્યું અવાજ આવે હે.
વાખંતું.
હારુ. શું કરો? બીજું શાંતિ. એવું સારું, વાટવા બાકી ગયા, અમારે હવે જવું એ વાટવા.
હ, હ.
શ કરર હોય બીજું ર એડિસન
હા, બીજું બ
પરમાણુ સારું ઉજાલૈને.
હ, ચાલું.
હમ. હારું, તો આગળ ધ્યાન રાખી, આગળ નોકરી લો. શું કરો? બીજું રેડી છે.
સજને
આર સુક, અક્ષુન, વિરાશ એ બધા મજા.
હ, બધે મજા. હ ક ચાવલ હ.
એમાં જ જવાનું છે.
હમ, હમ.
તરે એવાનું નહી, જે હવે એક્સિ હવે ફવાડી જશે. બરિયાની સ દવા ફવાડી છે.
હમમ, પક્ષુ આ જબ હ.
હ, વાક શયાદબ નથી છે, એભાવતની વાટલી.
હમ, હમ.
ચુંગર હો, બીજુરીયાડી.
હ, બધાય.
બિરયાનીસ તો વે જતા રહે, સીધો તો.
હા, ખૂબ હવા ર તું નવેજ આ.
હમ, હવે ફવા દીધીને, હવે જતા જસી વળ વડી ચાર આવસી હવે તો.
હ, બે તો આ આવી. બ
એર. હમ, હવે તો હમણાં નહી આવે, કોઈ થોડક દાડા બસ આવશે. કોન ઉડે હસી, હવે તો લાગે.
હમ્મ.
જન્માષ્ટમી આવશે ને આપણે જન્માષ્ટમી ચીએ ગામમાં ઉજવાયની
હમ્મ હમ્મ.
હા જી